હા જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો તમે ઘરે બધા સારા છે ને
હા બધા સારા છે તમે કેમ છો
હા હું પણ સારો છું ને હું એ જ વાત કરી રહ્યો છું કારણ કે ટેવર બધા આવી રહ્યા છે આપણા બધા આપ દેશના ઘણા ઘણા બધા તહેવાર છે જેમ કે ગણેશ ચતુર્થી છે પછી દિવાળી છે નવરાત્રી છે હોળી છે ધૂળેથી છે ઉત્તરાયણ છે આવા બધા તહેવારો વિશે હું તમારી સાથે વાતચીત કરવા માંગુ છુ કારણ કે આપણા તહેવાર આવા છે કેટલાક રંગીન એટલે કે ખુબ રંગીન અને ખુબ સુંદર છે અને ઘણા બધા ધાર્િક તહેવાર એનાી ઘણી બધી સ્ટોરી છે કેવી રીતે આપ તહેવાર મનાવામાં આવે છે અને કેવી રીતે ઉજવે છે આપણા દેશના ઘણા બધા લોકો આવા બધા તહેવાર ઉજાવે છે, અને આપણા દેશના ઘણા બધા એવા તહેવારો છે, તે બારના વિદેશી પણ એ લોકો ઉજવે છે, જેમ કે દિવાળી માની લો દિવાળીમાં તમને ખબર છે, આપણે ઘણા આપણા ઘરે જ આવા આપણે પહેલા તો મહિના પહેલાં આપણે ઘર સાફ કરીએ છીએ નવું આપણે શું ડિઝાઇન આપવા કે નવા શું કલર કરવા ઘર હોય અને શું આપડે આ લાઈટિંગ કરીએ એ બધું આપડાથી અમણેથી વિચારીએ છે, અને શું કરવું આ વખતે દિવાલમાં શું વસ્તુ લાવું નવા નવા કપડાં પહેરવા હમડાથી આપણે વિચાર કરીએ છીએ એટલે કે દિવાળનો તહેવાર છે, તે આપણા મા ટે ખુબ ધાર્મિક તહેવાર છે, ને આપણે બધા લોકોને બધા આપણેે દિવાળની શુભેચછા આપીએ છીએ અને આપણા લોકો ઘણા બધા લોકો ઘરે આવે છે, અને ખુબ સારી રીતે આપડે દિવાળી મનાવીએ છે, અને ફટાકડા ફોડીએ છે, અને ઘણું બધું પ્રકારનું કેય છે, શું તમે દિવાળીમાં શું કરો છો હમણા?
અમે દિવાળીમાં એજ પ્રકારને કરીએ છે કે અ અમને ઘણા પ્રકારના ફાયદો થાય એ એ પ્રકારનો કરી દ એટલે કે અમે લોકો ના ઘેરે જઈએ અને તે ખુબ જરૂરી છે કે આપણને હ તહેવાર મનાવ જોઈએ કે આપણે આપણે જશું તોજ આપણને એકબીજાને મળવાનો મકો મળશે અમે અમે તહેવારો એકબીજા ઘરે જયા છે અમે હરવા ફર નું ખાલી વેકેશન તેનું કારણ અમે એકબીજાના ઘેરે જ જાય છેી અને મળવાની ખુબ જ મજા પણ આવે છે જૂના લોકોને મળવાની કે આજના બધા નવા લોકો બહાર નેવા ફરવા જાય છે, પણ એટલું ઇમ્પોર્ટન્ટ પણ નથી અને અમુક વાર જ જાવો જોયે કે વરસમાં અમુક દાળા જ જાવા જોઈએ પણ આપણે લોકોને મલશું તો આપણને ખૂબ જ સારું લાગશે અને તે ખૂબ જ જરૂરી છે.
હા ભાઈ એ તો સારું છે, કારણ કે બધા આવા ડેમિંગ તેહવારો આવે છે ત્યા આપડે કોઈ વ્યવાર ખરાબ કરેલા હોય એટલે કે વર્ષોથી બોલતાની હોય તો પછી તહેવારમાં ઘણા બધા લોકો બોલતા પણ થઈ જાય છે. એટલે કે આપડે જે ધાર્મિક તહેવારો છે, આપડા વ્યવહાર પણ સુધારી દે છે, અને સારી રીતે આ બધા સાથે આપણે વાતચીત કરી શીખી છે, અને હું હમણે તમારથી એ વા ચીત કરું છું કે હમણા જે તહેવાર આવી રહ્યો છે જેમ કે ગણેશ ચતુર્થી એ સતરવમ સત્યમ મહિનામાં આવી રહ્યો છે, ને અમણેથી જ મેતો જોયું છે, કે ઘણા બધા જે મહારાષ્ટ્રના છે, ત્યા તો હમણા આગમન પણ ચાલુ થઈ ગ અને ખુબ રે સારી રીતે બાપ્પા ને લાવી રહ્યા છે, અને વલસાડમાં પણ મેં જોયું છે, આપડે જે ધારોકે એટલે કે આપડે જે વલસાડ શહેર છે, તેના નજીક એવું આપણે રહીએ છીએ અને ત્યાં પણ બે ત્રણ બે ત્રણ જેવા ગણપતિ બાપ્પાનુ આગમન થઈ ગયું છે, કારણ કે બાપ્પાને એટલો બધા ક્રેજ છે કે ઘણા બધા લોકો બાપ્પા પ્પાની પૂજા કરે છેને એટલે બાપાને નવા નવા પ્રકારના લુક આપે છે, અને ખુબ સારી રીતે બાપાને ઘ રે એટલે દસ દિવસ બેસાડે છે, કારણ કે ગણેશ ચતુર્થી જે આપણા દેશમાં ખુબ પ્રચલિત છે, અને જેમ કે મહારાષ્ટ્ર માટેને ખુબ પ્રચલિત છે, જેમ કે મુંબઈ શહેર છે. તમને ખબર જ હશે કે મુંબઈ શહેરમાં કેટલા એવા પ્રસિદ્ધ અને અને પ્ર પ્રચલિત એવા અને શુ પ્રસિદ્ધ તેવા ગણપતિ બેસાડવામાં આવે છે, જેમ કે લાલબગચાર રાજા છે. ચિંતામાણી છે, કે પછી આ મુંબઈ ચા રાજા છે, એ ત્રણ જગ્યા ખુબ ભીડ થાય છે, અને લાલબા ગ ચા રાજા ત્યાં તો તમને ખબર જ હશે કેટલા મોટા મોટા સેલિબ્રિટી અને મોટા મોટા હસ્તી કે પછી આવા આપણામા ક્રિકેટરો પણ ત્યાં આવે છે, અને બાપ્પાની ભક્તિ કરે છે, શું તો તમે પણ ગયા છો કે જે મુંબઈમાં જે આવા પ્રસિદ્ધ ગણપતિ બાપ્પા બેસાડે ત્યાં
હા મને તો બો ગમે છે, કેમ કે ગણપતિ નો તહેવાર એટલે કે આનંદ નો તહેવાર માનવામાં આવે છે, કે આપણને કોઈ પણ દુઃખ હોય તે પણ ભુ જાય આપણને તેના સુખ ને સુખ જ દેખાય છે, કેમ કે ગણપતિ આવવાના કારણે લોકો ને ત્યા લોકોની જેમ કે અ લોકો ના જેમ ખુબ જ સારું લાગે છે આપણે પ્લાસ્ટિકની કે અન્ય પ્રકારની મૂર્તિ વાપરવી આપણે કાદવની મૂર્તિ જ વાપરવા જોઈએ ને આપણે નાના વેપ પારીઓ પરથી જ મૂર્તિઓ લેવી જોઈએ તેથી તેઓની ઈન્કમમાં વધારે છે, જો આપણે મોટા મોટા વેપારીઓમાંથી લેશું તો તેઓને. આપણને બાપા પણ ના જશે એટલે બાપા પણ આપણા પાસે ત્યારે જશે જ્યારે નાના વેપારી. આપડે લઈેશું અને આપણે એવું જ કરવું જોઈએ.
હા ભાઈ તમારી વાત સાચી કારણ કે. કે તમે જે કીધું એ બરાબર છે કારણ કે ઘણા બધા લોકો એવું કરે છે કે આ મોટી મોટી ઇમારતો બેસાડે છે. જેમકે બાવીસ ફૂટની ચોવીસ ફૂટની અને એ લોકો પછી વિસર્જન જયારે સમય હોય છે ત્યારે એ લોકો. લાખી જ દે છે મારે એ એ ખરાબ કેવાય કારણ કે તમને પણ ખબર હશે કે બાપ. પા ને આવી રીતે આપ લાખું ની જોય એ યોગ્ય રીતે ડુબાડો જોઈએ કારણકે એ લોકો એવી રીતે મૂર્તિ બેસડવી જોઈ કે એ લોકને. પકડે ને સારી રીતે બધા ઉચકીને ને ત્યાં સારી રીતે બાપાને ત્રણ વાર દુબાડે એમ એનાથી ઘણા બધા લોકો આવું કરે છે. આવું ની કરવુ જોઈએ કારણકે લાલ લાલબાગ ચા રાજા છે તમને ખબર છે કેવી રીતે લોકો ડુબાડે છે ધીરે ધીરે લોકો જે તેના દ્વારા નીચે જાય છે અને બાપા દુબાડે છે એલોકો એ લોકો એવી પીયુઝ કરો જોઈએ ઘણા બધા લોકો મેં જોયા. છે ને ઘણા બધા લોકો ન્યુઝેપર મે જોયા છે કે આવું બધું એ લોકો પ્રકાર નુ છે એલે મારે તો એ જ કેવું છે કે ઘણા બધા. આવું પ્રકારનું નહી કરવું જોઈએ કારણ કે આપણે બાપાને જો આટલા દિવસ દસ દી આટલી. સારી રીતે પૂજા કરીને સારી ભક્તિ કરીને અને સારી રીતે પેલું કરીને આપણે બેસાડી અને પછી છેલ્લા દિવસે આપણે જે વિસર્જનનો સમય આવે ત્યારે ઉપરથી ફેકી દઈએ તેની ચાલે એમ એટલે અમારા ઘર બાજુ પણ જે ગણપતિ ત્યારે તમે મિનિમમ પાંચ ફૂટ છ ફૂટની અમે લીવીએ છે, અને સારી રીતે બાપ્પાને અમારા હાથથી વિસર્જન કરે છે, ત્રણ વાર દુબાડીને એટલે એવી રીતે વિસર્જન કરવું જોઈએ બાકી તમારે શું કેવું છે, આના વિશે?
પણ કે રીતે આપણે બધાનો સાચવીને રાખવો જોઈએ અને આપડે મૂર્તિ પણ એવી જ લાવ જોઈએ કે આપડે કાદોવની હોય એ બાવીસ ફૂટ બે હજાર કે અ અન્ય ઘણી ઘણી ફૂટ કૂટની મૂર્તિ હોય તે લાવી જોઈએ ની અને આપડે જો લાલબાગનો રાજા પણ એટલો મોટો નો નવો બનાવેલો હોય કે અ તે મીડિયમ સાઈઝમાં જ હોય અને તે તે પ્રકારનું ડુબાડે તે પ્રકારનો જ હોય છે, અને તેમાં ઘણા પ્રકારના તેઓને સોના ઘરેણા ન હ બરા. વામા આવે અને તે સાચી શ્રદ્ધા એ ચડાવવા અને શ્રદ્ધા રાખવી જોઈએ કોઈ પણ તહેવાર. હોય આપણે સાચી શ્રદ્ધા રાખવી જોઈએ અને જેના કારણે આપણે આગળ વધીએ અને. એ એવું રાખવા જોઈએ કે કોઈ ન બુરું ન જઈ અને આપણે જે કોઈની સાથે. ન બોલતા હોય તેનું પણ આપણે બોલવું જોઈએ અને તે ખૂબ જ જરૂરી છે મને તહેવારો. એટલે ગમે છે કે હ જીદગી માં જયારે પણ હા ઈ હો ત્યારે તહેવાર આવે. ખુબ જ ખુશ રહ્યો છું.
હા ભાઈ તમારી વાત સાચી કારણ કે આપણા જે દેશના તહેવારો છે તે ખુબ સારા છે અને ખુબ સુંદર છે અને ખુબ ધાર ર્મિક તહેવાર છે અને આપણા દેશના બધા જ નાગરિક બનાવે છે જેમ કે આપણા દેશમાં ઘણા વિવિધ ભાગતના જાતના. લોકો રહે છે જેમ કે પા હિન્દુ છે મુસ્લિમ છે શીખ છે ઈસાઈ છે પારસી છે. અનેક પ્રકારના બધા ધર્મ ના આપણા દેશમાં રહે છે અને બધા હળમણીને જો રે તો આપણા દેશ. સારું છે તમને ખબર છે કે આપણા દેશમાં હિન્દુ અને મુસ્લિમનું ખૂબ પેલું ચાલે છે અને અમુક વાર મુસ્લમ લોકો આપણે. હિન્દુ સમાજને ગમે તે એવા પ્રકાર નો કેઈ પણ દે છે અને ગમે તેવા પ્રકારનું આપણે સાથે બોલે પણ છે એટલે એવું નહી કરવુંઈ. કારણ કે આપણા હિન્દુ લોકો પણ આપણા બધા લોકો પેલા લોકો સાથે એવું કરે છે પરંતુ આપણા દેશના એકતા રે વી જોઈએ કારણ કે એકતા રહેશે તો આપણા દેશ ખૂબ આગળ વધશે અને ખૂબ આપણા દેશનું નામ રોશન થશે એટલે કે આવ બધો પ્રકારની. એટલે જાતિ માં ભેદભાવ નહી થવા જોઈએ એમ એટલે ઘણા બધા લોકો એવું કરે છે અને આપણા દેશ. નવા ઘણા બધા તહેવારો છે જેમ કે નવરાત્રી પણ આવે દિવાળી પછી એટલે કે જે નવા ગણેશ ચતુર્થી તેવાર આવે છે પછી. જન્માષ્ટમી આવે છે જન્માષ્ટમી પહેલામ તો. હ આ ફેરી જન્માષ્ટમી પહેલા છે પછી ગણેશ ચતુર્થી છે અને જે પંદરમી ઓગસ્ટ આવે છે તમને ખબર. આપણે સ્વાતંત્ર દિવસ છે અને આપણે અત્યારે તો બધા આપ એટલે કે જે સ્કૂલ સ્કૂલ હોય ત્યાં ંડો ફરક આવે છેને આપણેે સારી રીતે સ્વતંત્ર દિનની આપણે ઉજવણી કરીએ છીએ કારણ કે જે પંદરમી ઓગસ્ટ તે રિલેટેડ ઘણી બધી પ્રકારની સ્ટોરી છે અને જયારે આપણો આાદ થયેલો ત્યારે ખૂબ સારી રીતે આપણને ભલું કરેલ એવુંૂપ છે અને આપણે જે તહેવાર જોએ તેુ સારીીતે ઉજય છે પછી તે ન નવરાત્રી ના તહેવારમાં આપણે ઘણા બધા પ્રકારની ઉજવણી કરીએએ અને અમા ઘર બાાજુ સારીજણી ઉજવણી કરે છે તો તમારા ગરબાજ કેવું ચાલે છે નવરાત તહેવાર આવે છે ત્યારે તમારા ગરબાજ કેો માલો હોય છે
અ મારે નવરાત્રી ન તહેવાર ખુબજ સારી રીતના મનાવામાં નવા દ નવો દિવસ માતાજી ની આરતી કરવામાં આવે છે ગરબા રાખવામાં આવે છે અને દરરોજના નવા નવા પ્રકારના કોમ્પિટશન રાખવામાં આવે છે નવ નવ પ્રકારના ઈનામ રાખવામાં આવે કોઈ દિવસ ઘડિયાળ રા આવે છે કોઈ દિવસ કોઈ મેન્સ કોઈ સારું કામ કરેલું હોય તેને બોલાવા તેનું સન્માન કરવામાં આવે છે અને ગામમાં એવું બધું ચાલે છે કે તેઓ ઘણા પ્રકારની અ એટલે ઈન્કમ પણ સારીરે છે મેળો જેવો રાતના ભરાય છે અને ત્યાં ગરબા રમવામાં આવે છે ના ગીતા રબારી કે અન્ય લોકોનેને એવા બોલાવવામાં આવે છે કે તે ખુબ જ સારી રીતના આ યોજે અને અન્યકારને આપને પણ કરે તમારે આમાં કેવું
હા ભાઈ અમારા ગામમાં પણ એવું જ છે ને અમારા ગામમાં પણ ખુબ ધાર્મિક રીતે ખુબ એકદમ માતાજીની ખબ આારતી સારી રીતે એવા નવ દિવસ કરે છે અને દસમા દિવસ તમને ખબર છે દશેરા નો દિવસ હોય છે દસમા કે અગિયારમાં ત્યારે તમને ખબર છે દરોવી રતે આપ કેવી રીતે ઉજવામાં આવે છે એ એટલે આપણાેશ ઘણા બધા એવા ટેવરો છે આપ માટેછ શ એટલે શું બધી સ્ટોરી છે આપણે જાણવું જોઈએ હમણાં તો ખબર જ છે પરંતુ હમણાં જે બધા લોકો છે હમણાં બધા જે યુવા પેઢી હમણાં જે બાળકો છે તે આવાવા વિશે જાણતા જ નથી અને ગમે તે પ્રકારનું ફોન જ લાગી રહી છે એટલેરે તો એ જ કવું છે જે આજકાલ યવા પીઢી છે અને બાળકો છે તે લોકો ફોન ની લાગી રહ્યું છે અને એના માતા પિતાએ પણ સમજાવવું જોઈએ આપ દેશના ધાર્મિક તહેવારો છે તે તમે મનાવો કારણ કે આપણા જે ધાર્મિક તહેવારો છે આપણે મનાવો જોઈએ કારણ કે તમને પણ ખબર જ છે કે આપણા દેશના શું તહેવારો છે કેટલા પ્રસિદ્ધ છે અને કેટલા બધા લોકો લોકો પણ યુઝ કરે છે એટલે કે હમણાં જે બાળકો વિશે હું તમારી એ વાતચીત કરું છું કે જે હમણાં જે બાળકો છે તે એના આપણા જે તેહવાર વિશે તમને ખબર જ નથી શ તમારા ઘર બાજુ પણ એવા લોકો છે કે જે આવા બધા તહેવાર આવે છે તો ફોન લાગી રેવું એવુ બધૂ કરે છે કે
હ અમારા ગામમાં ઘણા લોકો અને હું પણ એવાનો એક જ હતો પણ પછી મને તહેવારનું પેલું ખબર પડ્યું કે પર શા માટે હોય છે અને તહેવાર એ એ એ ખુબ જ મનાવા ખુબ જરૂરી છે કેમ કે આપડે જીવનમાં ઘણા બધા ઉદાસ આવે છે મીઠા હારુ તહેવાર એટલે આ પેલા જમાનાના લોકો એ બનાવેલા છે આપણા ઘણા તહેવાર આવે છે જેમ કે પેલા કાઈટ ઉત્સવ આવે છે પછી અ હોળી ઉત્સવ આવે છે રક્ષાબંધન આવે છે કે પછી દિવાળી આવે ગણેશ ચતુર્થી આવે છે અને એ બધી નવરાત્રી આવે છે એટલે આપણા દેશ ઘણા પ્રકારના ઉત્સવો મનાવવામાં આવે છે અને તે ખુબ જરૂરી છે મને તો પેલા લાગતું હતું કે આ ઉત્સવો કેમ મનાવા માં આવશે ખાલી ખોટો ખર્ચો પણ એ ઉત્સવો ખુબ જ જરૂરી છે જીવનમાં અને જેના કારણે આપણને ઉત્સાહ આવે અને આપણને નવી ઉલ્લાસ આવે ને ઝિંદગી માં અને નવ વર્ષ ના દિવસે હું બધા બધાથી વધારે ખુશ રહું રહું છું અને તેના કારણે આપણે આ બધું ભૂલી જાય ને આ નવું વર્ષ ક્યા તો આપડે મનાવવું જોઇએ ને તે ખુબ જ જરૂરી છે અને હું ઘણા પ્રકારના ઉત્સવો મનાવ છું મને બધાથી વધારે અ વધારે મને ગણેશ ઉત્સવ ખુબ જ પર ગમે છે અને અમે ત્યાં આ બધા બીજા બધા ગણપતિઓ માં દર્શન કરવા જાય છે અને અમે ખુબ જ સારી રીતના યોજીએ છીએ
હા ભાઈ એ આપણે ઉજવું જ જોઈએ કારણ કે આપણા દેશમાં ઘણા બધા તહેવારો છે તે ખૂબ ધાર્મિક છે અને ખૂબ લીધેલી જ છે ને આ વિશે આપણે ઘણા બધા યુવા પેઢી છે તેમને પણ શીખવશું અને તમે પણ તમારા જેમ આ ઘરના એવા લોકો છે જે તમારા ઘરબાર ના લોકો છે જે ફોન માં લાગી રહ્યા છે તહેવાર ના દિવસે તેમને પણ સમજાવશું અને આપણે શેરી માં તહેવારો ની ઉજવણી કરશું સારું ભાઈ મળ પાછા જે તહેવાર આવી રહ્યો છે તયારે આપણે ત રૂબરૂ મુલાકાત કરશું.
હા ચાલો.